સમય ન માનજો પણ ખૂબ જ જરૂરી છે, સમય એવી સંપત્તિ છે જે એક થઈ જાય ને પછી પાછો મળતો નથી.
તેથી દરેક ક્ષણ નો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ સમયનો સદઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું પ્રાપ્ત કરી શકતો હોય છે.
ઘણી વાર લોકો કામે જાતા રહે છે. અને પછી ઉતાવળ બધું પૂરું કરવાનો પ્રયાસ કરે છે.
સાચું કહ્યું છે નિયમિત રીતે થોડું થોડું કામ કરતા રહીએ તો કોઈ પણ કારાયમ મુશ્કેલ લાગતું હોતું નથી.
મને તો દિવસે શરૂઆત સારા વિચારો સાથે કરવી ગમે છે. તેથી આખો દિવસ રહે છે.
અને દિવસ દરમિયાન મળથી દરેક પરિસ્થિતિ માંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
મારાથી ક્યારેક પોતાની મહેનત છોડવીન જોઈએ તરત પ્રયત્ન સરસ સફળતાની સારી ચાવી છે.
હા કારણ કે નરી પણ સતત ભે તેજ નથી હોય છે. તેથી તે પોતાના માર્ગમાં આવતી ઘણી અડચનોને પાર કરી શકતી હોય છે.
કુદરતમાં પણ ઘરું શીખવા માંડે છે, વૃક્ષો આપાય ધીરજ પાઠ શીખવે છે.
અને સૂર્ય આપણને નિયમિતતા શીખવે છે, તે દરરોજ પોતાના કાર્યમાં અડગ રહેતો હોય છે.
મને એવ ગમે છે જે પોતાની સાથે સાથે બીજાના વ માટે પણ વિચારે છે.
કારણ કે સાચી પ્રગતિ તો એ જ છે જેમાં પોતાના સુખ સાથે બીજાના સુખનો પણ વિચાર કરવામાં આવે.
જીવનમાં અભારની ભાવના રાખવી પણ ખુબ મહત્વની છે જે મુ છે તેનું મૂલ્ય સમજવાથી મનમાં સંતોષ રહે છે.
મહેનત ચાલુ રાખીએ ને તો જીવન વધુ સુંદર અને સુખાઈ બને છે.
તઈ દરેક વાત ન ઊંડો અર્થ હોય છે હવે ચર્ચા મને વિચાર માટે નવી દિશા આપે છે.
મને પણ તારી સાથે આ રીતે લાંબી વાતો કરવી ગમે છે એકબીજાના વિચારો સાંભળવાથી સમજણ અને મિત્રતા બંને વધુ મજબૂત બનતા હોય છે.
મને લાગે છે કે જીવનમાં દેશ નું ખુબ મહત્વ છે. શિશ્વ ગોનું જીવન દીસાવા ગણી હુંડી જેવું બની જાય છે.
હા, શિષ્ટ માનસને નિયમિતતા બનાવે છે અને દરેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે.
જ્યારે કઈ વ્યક્તિ પોતા નિયમોનું પાલન કરે છે ને તે તેની કાર્યક્ષમતા પણ વધે છે અને આત્મવિશ્વાસ પણ મજબૂત બને છે.
સાચું કહ્યું નાની નાની સારી ટેવો પણ ધીમે ધીમે મોટા સારા પરિણામો આપતી જ હોય છે. અને દિવસ ની શ શરૂવાત શાંતિથી થાય ને તો આખો દિવસ દરમિયાન વિચારો સ્પષ્ટ જ રહે છે.
માણસ એ પોતાના લક્ષણ વિશે સ્પષ્ટ વિચાર ધ્યાન રાખવું જોઈએ. લક્ષ્ન કી હોય ને તો માર્ગ પણ સરળ બને છે.
અને માર્ગમાં આવતી મુશ્કેલીઓથી ડરવાને બદલે તેને શીખવાનો અવસર માનવો જોઈએ.
ઘણી વાર નિષ્ફળતા આપને એવી શીખ આપી જાય છે જે સફળતા ક્યારેક આપી શકતી નથી તેથી ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
બિલકુલ નિષ્ફળતા આપણને પોતાની ભૂલો ઓળખવામાં મદદ કરે છે અને વધુ મજબૂત બનાવતી હોય છે.
મને એ વા પ્રેરણાદાયક લાગે છે. જે અકર્ચો ન હોવા છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે.
કારણ કે તે એમની હિંમત અને ધીરજ બીજાઓ માટે પણ ઉદાહરણ બની જતી હોય છે.
જીવનમાં સારા મિત્રોની પણ ખૂબ જ જરૂર હોય છે. સારો મિત્ર સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે છે.
અને સાચી મિત્રતા વિશ્વાસ, સ્નેહ અને પરસ્પર સમજણના આધાર પર ટકી રહે છે.
જારે મિત્ર સાથે મને વાત કરી શકાય ત્યારે ઘણી ચિંતાઓ ઓછી થઈ જાય છે ને.
અને એવી વાતથી સંબંધો વધુ ગાઠ બણે છે. અને મનને પણ.
તારી સાથે વાત કર તો એવું લાગે છે. કે દરેક વિષયમાં. કઈક નવું તો શીખવા મળેજ છે તારી વાતો.
હા! મને પણ આ ચર્ચામાં ખૂબ ગમ્યો છે. વિચારોની આપેલ દ્વારા જ જ્ઞાન અને સમજણ બંનેનો વિકાસ થતો જ હોય છે.
મને લાગે છે. કે જીવનમાં સકારાત્મક વિચારધારા રાખવી ખુબ સરસ મ ન માણસ છે ઉ્કે સમયમાં પણ મજબૂત રાખે છે
સકારાત્મકતા એક એવી વ્યક્તિ શકે છે. જે નિરાશાને આશામાં અને મુશ્કેલને અવસરમાં ફેરવી શકે છે.
ઘણી વખત પરિસ્થિતિ હમણાં મુજબ ન પણ હોય છતાં હિંમત રાખીને ઘરે વધું હૂ જોઈએ
સાચું કહ્યું જીવનમાં દરેક દિવસ એક નવી શોક લઈને આવે છે. અને દરેક અનુભવ આપણને કંઈક નવું શખવે છે.
મને એ ગમે જે ફરજયાત કરતા ઓછો પ્રયત્ન કરવાવામાં વિશ્વાસ એ છે
કારણ કે પ્રયત્ન કરનાર વ્યક્તિને કોઈને કોઈ માર્ગ મળી જ જતો હોય છે. જ્યારે માત્ર ફરિયાદ કરવાથી કઈ બદલાતું હોતું નથી.
માણસે પોતાના સપનાઓ ને સાકાર કરવા માટે સતત મહેનત કરવી જોઈએ. અને વચ્ચે આવતી અડચનોથી ઘભરાવું ન જોઈએ.
હા! કારણ કે દરેક મોટી સિદ્ધિ પાછળ લાંબો સંઘર્ષ અને અવિરત મહેનત છુપવાયેલી હોય જ છે.
મને તો એવું પણ લાગે છે. કે નમ્રતા માણસ ને સૌથી સુંદર ગુણ છે. તે વ્યક્તિને સૌના હૃદયમાં સ્થાન આપે છે.
બિલકુલ જ્ઞાન સંપત્તિ કે સફળતા મળ્યા પછી પણ જે નમ્ર રહે છે ને તે સાચા અર્થમાં મહંત કહેવાતા હોય છે.
કુદરત પણ આપણે નમ્રતા શીખવે છે ફળથી ભરેલું વૃક્ષ હંમેશા નમેલું રહે છે ને
હા અને ખાલી વૃક્ષ ઊંચું દેખાય છે. પરંતુ તેની પાસે આપવા માટે કઈ હોતું નથી આ વાત જીવનમાં પણ લાગુ પડતી હોય છે.
જીવનમાં પ્રેમ, કરુણા અને સહાનુભૂતિ જેવા ગુણો માણસને વધુ માનવી બીય બનાવે છે?
હા! બીજાના દુઃખ ને સમજવાની, અને મદદ કરવાની ભાવના સમાજને વધુ સુંદર બનાવે છે
મને આ પ્રકારની અર્થસભર વાતો ખૂબ ગમે છે. ત્યાંથી મનમાં નવા વિચારો જન્મે છે.
થાય છે અભિ વાતચીતથી સમયનો સદુપયોગ થાય છે અને મનમાં નવી પ્રેરણા પણ જોવા મળે છે.
ચાલ હવે આપણે પણ જીવનના બીજા સુંદરો વિષ પણ વાત કરીએ ને.
હા જરૂર કારણ કે સારી ચર્ચાઓ ક્યારેક પૂરી થતી નથી. તે હંમેશા કઈક નવું શીખ
મને ઘણી વાર વિચાર આવે છે કે માણસે પોતાના જીવનમાં સદાય શીખતા રહેવું જોઈએ શીખવાની કઈ ઉમર હોતી નથી.
હા જે વ્યક્તિ નવી વાતોો જાણવા ઉત્સુક રહે છે તે હંમેશા વિકાસ માર્ગ પર આગળ વધતો જ રહે. તો હોય છે.
જ્ઞાન માત્ર પુસ્તકોથી જ નથી મળતું જીવન અનુભવો માંથી પણ ઘણું શીખવા મળે છે.
સાચું કહ્યું છે દરેક મુલાકાત, દરેક ઘટના અને દરેક પરિસ્થિતિ આપણને કોઈને કોઈ પાઠ જરૂર શીખવતી જ હોય છે.
ઘણી વખત વૃદ્ધ લોકો ના અનુભવ સમાવાતી જીવનને એવી સમજ બે છે કે જે અન્ય સરળતાથી મળતી નથી.
હા તેના જીવનનો લાંબો અનુભવ ઘણી બાબતોને સરળ રીતે સમજવામાં મદદ કરતો હોય છે.
મન તો એવું લાગે છે કે મા હમેશા પોતાના કરતા મોટા લોકોનો આદર કરવો જ જોઈએ.
આદર અને વિનમ્રતા વ્યક્તિના સંસ્કારની ઓળખ હોય છે.
જય્યારે કોઈ વ્યક્તિ બીજાને વાત ધ્યાન થી સાંભળે છ છે ને. તે સમબંધોમાં વિશ્વાસ પણ વધુ મજબૂત બને છે. છે.
અને વિશ્વાસ જ દરેક શાળા સંબંધોનો આધાર સ્તંભ હોય છે. વિશ્વાસ વગર સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો હોતો જ નથી.
જીવનમાં ક્ષમા કરવાનું પણ ખૂબ મહત્વ છે. મનમાં રોષ રાખવાથી મને શાંતિ ખોવાઈ જાય છે.
હા શમા કરવાથી મન હળવું બની જાય છે અને સંબંધોમાં ફરીથી મધુરતા આવી શકે છે.
માણસે પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત પણ રાખવી જોઈએ તેથી વધુ પરિપક્વ બને છે વ્યક્તિ.
સાચી વાત છે. પોતાની ભૂલોમાંથી શીખનાર વ્યક્તિ સતત સુધારાની દિશામાં આગળ વધતો હોય છે.
મને લાગે છે કે સારા વિચારો, સારો અનુભવ અને સારા કાર્ય એ જીવનની સાચી મૂડી છે.
અને આ મૂડી જેટલી વધે છે તેટલું જીવન વધુ અર્થપૂર્ણ અને સુખમય બનતું જતું હોય છે.
તારી સાથેની મને હંમેશા કંઈક નવું વિચારવા પ્રેરણા આપે છે.
મને પણ ખુબ આનંદ થાય છે કે હવે. વાચેથીી જ્ઞાન. સમજણ અને મિત્રતા બધું ગાઢ બનતી હોય છે.
મને એવું લાગે છે કે જીવનમાં ધીરજ ના. હા વ્યક્તિ ઘણી મુશ્કેલ પ. સળતા પ્રાપ્ત કરી શકે છે ઉતાવરમાં ઘણી વખત યોગ્ય. ને લેવામાં અડચન પણ બની જાય છે ને.
હા ધીરજ માનસને વિચારીને આગળ વધવાની.. શક્તિ આપે છે જે વ્યક્તિ ધીરજ રાખે છે ને તે સંજોગોને વધુ.. સારી રીતે સમજી શકતો હોય છે..
ઘણી વખત કોઈ કાર્ય ન પરિણામ તરત મળતું નથી.. પરંતુ સતત પ્રયત્નો પછી તો સફળતા પ્રાપ્ત થાય છે..
સાચું કહ્યું છે જેમ બીજા વાલ્યા પર.. પછી તરત વૃક્ષ બનતું નથી.. તેમ જીવનમાં પણ દરેક સારી બાબત માટે સમય.. અને મહેનત બંને જરૂરી હોય જ છે..
મને એવા લોકો પ્રેરણાદાયક લાગે છે. જે અનેક સફળતાઓ કે નિષ્ફળતાઓ છતાં પોતાના લક્ષ્ય તરપ આગળ વધતા રહે છે..
કારણ કે તેઓ જાણતા હોય છે કે દરેક નિષ્ફળતા સફળતા તરફ લઈ જતી જ હોય છે.. એક પગથિયું બની શકે.. કે છે..
જીવનમાં સાદગીનું પણ.. નુ મહત્વ છે.. સાધવાન ઘણી વખત મને વધુ શાંતિ અને સંતોષ આપે છે..
જ્યારે માનસ જરૂ.. જોઈએ અને ઈચ્છા વચ્ચેને તફાવત.. સમજે છે ને ત્યારે જીવન વધુ સરળ બની જતું હોય છે..
મા તો કુદરત ની વાત છે બેસ્ટ.. ને શાંતિ નો અનુભવ કરવો ખુબ ગમે છે.. તેમના ઘર વિચારો સ્વયં શાંત થઈ જાય છે..
ઉત્તમ શિક્ષક.. છે તે આપણને સંતુલન સહનશક્તિ.. અને નિયમિતતા નો પાઠ પણ શીખેવે છે..
માણસે પોતાના જીવનમાં સારા સંસ્કાર નું પણ જતન કરવું જોઈએ તે તો સાચી સંપત્તિ છે પેઢી સુધી આગળ વધે છે..
અને સારા સંસ્કારોના કારણે જ પરિવાર અને સમાજમાં પ્રેમ આદર અને એકતા જળવાઈ રહેતી હોય છે..